હેલો મારો અવાજ આવે છે તમને
હલો હા તમારો અવાજ સંભળાય છે મારો સંંભળાય ને તમને
હા મને તમારો અવાજ ક્લિયર આવે છે
નમસ્કાર કેમ છો તમે
હા નમસ્કાર અમે એકદમ સ્વસ્થ અને તંદુરસ્ત છીએ તો તમે કેમ છો
હા તો આજે આપણે જે છે તમે સ્વસ્થ કીધું જો સ્વાસ્થ્ય વિષય ઉપર જ વાત કરી લઈએ બરાબર ને
હા જરૂર
હા ઘણા દિવસ પછી વાત થઈ કેમ કે આ સ્વાસ્થ્ય જે છે. ને- એ જ આપણી સાચી સંપત્તિ છે. અ વિષય ઉપર આ જે વિષય ઉપર જે છે આજે આપણે વાત કરીશું. તો આ વિષય જે છે આમ જોઈએ તો ખૂબ સરસ છે કે ખરેખર જો સ્વાસ્થ્ય સારું હશે તો જીવનનો આનંદ જે છે ને એ આપણે માણી શકીશું એમ
હા સાચું કઉ છો તમે- ઘણા લોકો પૈસા કમાવા માટે શ્વાસ ની અવગણના કરે છે. ત્યારે- એવું ના થવું જોઈએ પછી બીમાર પડે છે ત્યારે એજ પૈસા એમને સારો પાછ ખર આવે છે. તો એ- પૈસાનો પછી કો કમાવાનો અર્થ જ નહી જો તમે સ્વાસ્થ્યનુ ધ્યાન ના રાખો તો
હા તમારી વાત એકદમ સાચી છે. કે સ્વાસ્થ્ય જો સારું હશે તો આપણે ધાર્યું તે કામ કરી શકીશું એમ. અને સ્વાસ્થ્ય એટલે શું? તો પેલો ક્વેશ્ચન જ એ આપણો થાય- તો એનો જવાબમાં આપડે એટલું જ કહી શકીએ કે માત્ર બીમારી ન હોવી જોઈએ. એ જ સારું સ્વાસ્થ્ય નથી પરંતુ શારીરિક હોય, માનસિક હોય, ભાવનાત્મક હોય એ રીતે પણ આપડે તંદુરસ્ત રહેવું પણ એટલું જ ખૂબ મહત્ત્વનું હોય છે.
હા તમે સાચું કીધું અને તંદુરસ્ત અને સ્વસ્થ રહેવા માટે પણ કેટલીક બાબતો જરૂરી છે જેમ કે સર સંતુલિત આહાર ખાવો જોઈએ નિયમિત કસરત કરતી રહેવું જોઈએ ડેલી રૂટ ટીન મા હોવો જોઈએ પૂરતી ઊંઘ. અને સ્વચસ્છતા જાળવવી જોઈએ જેમ કે કપડા આપણેે સ્વસ્થ પહેરવા જોઈએ. બાર કિચડ માંથી આવ્યા હોય તો આપડે કપડાં ચેન્જ કરીને નાઈ લવવું જોઈએ. તેવું અમુક વસ્તુ જરૂરી છે જેમનું આપડે ધ્યાન રાખવું જોઈએ.
હા તમારી વાત એકદમ સાચી છે. કે સ્વાસ્થ્ય જે છે એ માટે આપણે છે ને પેલું તો રોજ કસરત કર્યા રાખવી જોઈએ. હું રોજે કસરત અડધી કલાક કરો કે પછી બે કલાક કરો કે પછી ગમે તેટલું કારો પણ આપણે રોજે કસરત તો જે છે એ કરવી જ પડે એમ.
હા તમે સાચું કહો છો. હું પણ કેટલા દિવસથી વિચારું છું કે હું કસરતો અને બધા યોગ ને બધું ચાલુ કરું જેથી મારું સ્વાસ્થ્ય પણ સારું એવું બની રહે ખૂબ સારો નિર્ણય છે કે આપણે એવુ થોડુંક ખાઈને કેવું થોડું ચાલવું જોઈએ સવારે રનિંગ માટે જવું જોઈએ. એમ આપણા મન અને બધા સ્વાસ્થ્ય બધું સારું રહે આજકાલ બધા જંક ફૂડ નું ચાલણ વધ એ વધી ગયું છે ખાવા પીવાનું તો એના પર બી કંટ્રોલ રાખવો જોઈએ.
હા તમારી વાત એકદમ સાચી ફાસ્ટ ફૂડ ફાસ્ટ ફૂડ તો એ ખૂબ જ ખતરનાક વસ્ત છે કે જે આપણા શરીર ને જે છે મેંદો હોય ખરાબ તેલ હોય એ બધું જે છે. એ ખુબ જ નુકસાનકારક બને છે એટલે જો આપડે ઘરે બનાવેલો હોય એ જ ખોરાક ખાવો જોઈએ એમ.
હા ચોક્કસ જેમ કે આપડે લીલી શાકભાજી છે, ફળ છે, દૂધ છ તે દાળ અને અનાજ એ શરીર માટે પૌષ્ટિક આહાર આપે છે અને એ ખૂબ જ સારું છે. એ આપડે ખાવું જોઈએ એમાંથી આપણને જેટલું જોઈએ એટલું- પોષણ મળી રહે છે.
હા અને એમાં પણ કેવું કે સ્વસ્થ રહેવા માટે જે તમે જેમ કીધું એમ સન તુલિત આહવાલ લેવો જોઈએ એની સાથે જ નિયમિત કસરત કરવી પૂર તિ ઊંઘ લેવી, સ્વચ્છતા જાળવવી એ બધી જ વસ્તુ જે છે એ ખૂબ જ ઉપયોગી હોય છે એમ.
હા તમે સાચું કવ છો અને ઊંઘ લેવું અને એ બધું સાચું તમે કવ છો અને એનથી શું આપણું મન થોડું શાંત અને સ્થિ સ્થિર રહે. જેથી આપણને આખો દિવસમાં આણંદનુ મહેસૂસ થાય એવો આપણે સારા છીએ એવો અહેસાસ થાય. અને ક્યારેક વધારે પાણી પણ પીવું જોઈએ જેથી આપણે ડીહાઈડ્રેશન ના થાય.
અને એમ માં પણ જો તમે જંક ફૂડની વાત કરી તી તો એમાં પીઝા, બર્ગર ને એમ બધી વસ્ તું જે છે એનો અવોઈડ કરવો જોઈએ. લીલા શાકભાજીને એવું ખાવું જોઈએ અને પૂરતા પ્રમાણમાં જે છે આપણા શરીરને ગ્લુકોઝની જરૂર હોય. તો ખાંડ નહીં, ખાંડની જગ્યાએ જે છે આપણે સાકરનો આપણે ઉપયોગ કરવો જોઈએ કેમ કે ખાંડ જે છે ને એ ખુબ જ નુકસાનકારક છે. અને જે મીઠું આપણે જે ખાઈએ છીએ એ પણ ખૂબ જ નુકસાન કરે છે. તો આપડે જે સાંધાળું મીઠું આવે છે અથવા તો એવું જે આવે છે. એ આપણે ખાવાનો વધારે પ્રયાસ કરવો જોઈએ એમ.
હા, તમે સાચું કવ છો. કે આપણે એવું સારું સ્વાસ્થ્ય માટે સારા એવા ફળ છે શાકભાજી છે એ બધું ખાવું જોઈએ ફળમાં બી આપડે સફરજન છે કેળા છે એ આપણે ડેલી ખાતા રહેવું જોઈએ જેથી આ આપણે પૌષ્ટિક આહાર અને આપણે પ્રોટીન બધાં વિટામીન્સને બધાં મળતા રહે અને તમે કવ છો એવું ઊંઘ પણ એટલી જ જરૂરી છે. તો આપણે રોજે સાતથી આઠ કલાકની ઊંઘ લેવી જ જોઈએ જેથી આપણે મગજને ખુબ જ જરૂરી છે આ ઊન્ઘ.
હા અને એમાં પણ કેવું કે આજકાલના મોબાઈલના કારણે લોકો જે છે ને એ મોળે સુધી જાગ તા હોય છે. અને મોડે સુધી સ્ક્રીન જોવાથી ઊંઘની ગુણવત્તા જે છે ખૂબ જ ખરાબ થઈ જાય છે જેના કારણે જે છે માસિક માનસિક જે સ્વાસ્થ્ય આપણું હોય છે એ ખૂબ જ ખરાબ હોય છે ક્યારેક આપણે એવું વિચારતા હોએ છીએ. કે ચાલને અડઢી કલાક કે દસ મિનિટ, વીસ મિનિટ હું ફોન જોઈ લઉં. પણ ઈ ફોન જોતાં જોતાં જ ક્યારે કલાક, બે કલાક, ત્રણ કલાક વીતી જાય છે. જે આપણને ખબર જ નથી રહેતી અને જેના કારણે આપણે રાતે મોડી રાત સુધી જે છે. એ ફોન જોતો હોયે છીએ અને સવારમાં પછી ઉઠાતું નથી એમ. જેથી સ્વાસ્થ્યને ખૂબ જ અસર પડે છે.
હા, તમે સાચું કહો છો એ આપણા માનસિક સ્વાસ્થ્યને ખૂબ જ નુકસાન પહોંચાડે છે તો આપણેે ફોનને એવો છે એ ઓછું લેવું જોઈએ. અને ક્યારેક આપણે વધુ તણાવને એવું થતો હોય છે. તો આપણે મિત્રો જોડે પરિવાર જોડે સાથે બેસીને એમની સાથે વાતો કરવી જોઈએ. અને સકારાત્મક જે વિચારો આવતા હોય એને દૂર કરવું જોએ. જેથી આપણુ સ્વાસ્થ્ય બની રહે અને ક્યારેક યોગ અને ધ્યાન મેડિટેશન એવું શાંત વાતાવરણમાં જઈને કરતું હોવું જોઈએ જેથી આપણું અને આપણને સ્વાસ્થ્ય જળવાઈ રહે
હા તમારી વાત એકદમ સાચી કે રોજ ઘણા લોકો જે છે યોગ કરતા હોય પ્રાણાયામ કરતા હોય જેના કારણે શું કે આપણી હેલ્થ જે છે એ ખૂબ જ સારી રહે અને બીજી વસ્તુ એ જે આવે છે કે જે આપણે નિયમિત જે છે એ હેલ્થ ચેકઅપ કરાવતું રહેવું જોઈએ. કે જેના કારણે આપણે યોગ્ય સમયસર તપાસ કરાવવાથી ઘણી જે બીમારીઓ હોય છે. છે એ શરૂઆતમાં જ આપણે શોધી શકીએ છીએમ. એટલે કોરોના પછીના લોકો જે છે, સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃત તો બન્યા છે. એટલે હવે થોડી થોડી એટલો વાંધો ના તો પેલા લોકો કેવું કરતા કે ક્યારે પોતાના શરીરનો જે છે, ચેકઅપ ના કરાવતા. જેના કારણે આપણા શરીરમાં શું રોગ છે, એ આપણને ખબર ના પડતી એમ.
હા તમે સાચું કહ છો. અને સારી જીવનશૈલી અને યોગ્ય આદતો જ લાંબા સમય સુધી સ્વસ્થ રા એ છે. તો આપડણે ધમ્રપાન છે, દારૂ છે, જેવી ખરાબ આદતો પણ સ્વસ્થ ને નુકસાન પહોંચાડતું હોય છે, તો આપણે એનાથી દૂર રહેવું જોઈએ. જેથી આપણું સ્વાસ્થ્ય બની રહે અને વિદ્યાર્થીઓ પોતાના સ્વાસ્થ્ય નું કેવી રીતે ધ્યાન રાખે એ જેમ કે આપણા બાળકો છે બધા મિત્રો છે, એમનું પણ ધ્યાન રાખવું જોઈએ કે એ લોકો
ધુમ્ર પાન ન ના કરે ર અમી તેમને. ગાઈડ કરું જોઈએ કે તમે કસરત કરો. આહાર સારો લેવ પૂરતો આરામ કરવો. તો જેથી બધાનું સ્વાસ્થ્ય જળવાઈ રહે.
હા અને બીજું કેવું હોય કે સમયસર ભોજન લેવું જોઈએ નિયમિત બધી વસ્તુ. તું કરવી જોઈએ. અને મને એવું લાગે છે કે સ્વસ્થ શરીરમાં જ સ્વસ્થ મન રહે છે. સારું કીધું ને
હા તમે સાચું કહ છો અને સ્વાસ્થ્ય જ સાચી સંપત્તિ છે, એવું પણ કહેવામાં આવે છે.
હા તમારી વાત એકદમ સાચી કે પૈસા ગુમાવીએ તો એ આપણે ફરી કમાઈ શકશું. પણ જો સ્વાસ્થ્ય ગુમાવીશું તો પાછું મેળવવું એ ખૂબ જ મુશ્કેલ બની જશે. હું પણ તમને એટલું જ કહીશ કે દરરોજ થોડો થોડો સમય જે છે એ પોતાના. સ્વાસ્થ્ય માટે આપવું જોઈએ. કારણ કે સ્વસ્થ જીવન જ આપણા સુખી જીવન માનવામાં આવે છે એમ.
હા તમે સાચું કહો છો કે આપણે સ્વાસ્થ્ય પાછ નો વિષય વિચારવું જોઈએ આપણેે વિચારવું જોઈએ કે આપડે. કઈ રીતે આપણો સ્વાસ્થ્ય સારો એવું બનાવી શકીએ આપણે પૈસાની પાછળ એટલું ના ભાગવું જોઈએ. કેમ કે આપડે પૈસા જમી જેમ કીધું કે પૈસા તો પાછા કમાઈ શકાશે પણ જો સ્વાસ્થ્ય સારું નહી હશે. તો આપણે એને ગમે એટલા પૈસાથી પણ એને સુધારી નહી શકીશું. તો આજે આપડે. સ્વાસ્થ્ય વિશે ખુબ જ સારી એવી વાતો કરી તો હવે. આપણે કોઈ નવા ટોપિક સાથે ફરી મળશું તો તમારો ખૂબ ખૂબ ધન્યવાદ.
હા તમારો પણ ખૂબ ખૂબ આભાર.